સ્ જય શ્રી કૃષ્ણ, જ શ્રીૃષ્ણ
આજે આપણેે વાત કરવાની છે, ભારતનું શિક્ષણ.
હા હા.
તે આપણે આગળ લઈ જઈ શકીએ.
લઈ જશે કે હા બરાબર છે.
વિશ્વમાં શ્રેષ્ઠ જે શિક્ષણ છે એ ફિનલેન્ડ ન કેવાય છે. ફિનલેન્ડમાં એવું કે છે કે ફિનલેન્ડ નો જે વિદ્યાર્થી છે. એ આઠ વર્ષે ધોરણે એકમાં દાખલ થાય છે.
થાય છે હા.
ભારતની અંદર છોકરાને બે અઢી વર્ષે યુકેજી માં કે એલકેજી કોઈ પણ જે બાલ મંદિરો હોય કોઈ એવું સ્કૂલ હોય એમાં બેસાડી દે છે. બરોબર.
હમ હમ.
વા આવે તો ફિનલેન્ડ ન એટલા માટે છે. કે છોકરો નાનપણથી જ એના પરિવારની હારે આઠ વર્ષ સુધી રહી ને તો એ પરિવારની ભાષા પરિવાર એને ઘણું બધું શીખવતું હોય છે. બોલતા, પછી કોઈ વસ્તુ મૂકવાની બીજું ઓળખ તા ઘણું બધું શીખવતું ઈ પણ એક શિક ક્ષણનો એક ઓલુ છે પાર્ટ છે.
હમ.
બરોબર. તો આવી રીતે શિક્ષણની વાત આપડે શરૂ કરેલી છે. તાજ
સરસ આજે તમે સરસ વાત લઈને આવ્યા છો બહુ સરસ વાત શિક્ષણ અત્યારે ખુબ જરૂરી છે અને ખુબ મહત્વનું વધી ગયું છે. અત્યારે શી ક્ષણમાં તો કોમ્પિટિશન ચાલે છે બધી કે હઈય અત્યારે તો શિક્ષણમાં જે કોમ્પિટિશન હોય છે વિદ્યાર્થીઓની વચ્ચે એમાં નાના વિદ્યાર્થીઓને તો ખુબ અત્યારે ભણતરની શિક્ષણની જરૂર છે. કારણ કે અમુક મા બાપ છે ને ચુપ કરાઓને શિક્ષણ અ પહેલું શું કેવાય એને અ શીખવાડતા જ નથી એમ કે સ્કૂલમાં જઈને શીખવાડશે સ્કૂલમાં સ્કૂલમાં કશું શીખવાડતા નથી. કારણ કે જેમાં પાયો મજબૂત હોય ને હા ધ્યાન આપતા ન તેનો પાયો મજબૂત કરવો જોઈએ એની જગ્યાએ અમુક બાળકોનો પાયો સાવ વીક હોય છે. એટલેને ખુબ ભણવામાંય તકલીફ પડે છે. અને અત્યારે તો છે ને સરકાર કેટલી બધી અ સ્કોલરશીપ નવા નવી સ્કીમ બુક્સ બધું બાળકોને આપે છે. પણ અમુક સુક
એમાં એવું છે કે શિક્ષણ છે ને એ અગત્યનો મૂળભૂત પાયો છે. ભારતના બંધારણ અંતર્ગત શિક્ષણ એ બાળકનો અધિકાર છે વિના મૂલ્યે શિક્ષણ આપવું એ અધિકાર છે અને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત શિક્ષણ છે. એટલે ઈ તો છોકરાને આપવું જ જોઈએ જેનાથી છોકરાને એકડા પછી કકો વાંચ તા લખતા, જીવનના વ્યવહારો ઓળખતા એ બધું આવડી જાય. એ અને એનામ એના હાટું શું સરકારે શિક્ષણમાં હજી પણ ઘણા બધા પ્રયાસો કરવાની જરૂર છે. જેથી બાળકોમાં પ્રાથમિક શિક્ષણ જેઉણ પહેલી છે.
જ્ઞાન સાથે ગમ્મત
આ જ્ઞાન સાથે ગમ્મત નો પણ એવો એક ક્લાસ લેવાનો હોય કે જેથી એમાં છોકરાને અમ્મ‌ મજા આવે અને એમાં જ્ઞાન પણ આવે. એવી રીતે બાળકોના વાલી શે તા ઝીરો છે જ નહીં હા અમુક જગ્યા હ અમુક જગ્યાએ અમુક જગ્યાએ જાગૃતતા સો ટકા છે પ્રાથમિક સ્કૂલના શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણની અંદર ગવર્મેન્ટ સ્કૂલ છે, એના જે નવા હોય મા બાપ હોય છે એ લોકોને શિક્ષણની બઉ એ લોકો ધ્યાન આપતા નથી એ લોકો શિક્ષણને અવગણ છે. એ લોકો ફક્ત આપણે છોકરાઓને છે ને સહાય આપતા હોય છે ને
હા, સહાય ચોપડા, બેક, હા, હાએ બધી લેવા આવે. છે
તર એની માટે આવે છે અને છેલ્લે સ્કોલરશીપ માટે છોકરાને એડમિશન આપે છે એ હમજતા નથી કે આ શિક્ષણ માટે દીકરો લેશે તો એ ખુબ આગળ વધશે એની અંદરની માનસિક ત એવી છે કે અમે આગળ આવી જ નહી શીકીએ જેમ હું મજૂરીમાં છું. ટુ એવી રીતે તમારો એજ વસ તું કરશે એવું હઉમજતો નથી શિક્ષણ નો એને સાચો ઉપયોગ કેઓ અથવા તો એની અસર કહો એ એને હજી ખબર નથી. એ અવેરનેસ એ જાગૃતિ લાવવાની જરૂર છે ને એ ગવર્મેન્ટ શિક્ષકોએ છે, સરકારે છે અને ગવર્મેન્ટે એના માટે ખૂબ જ પ્રયાસ કરવા જોઈએ વાલીઓની ફક્ત મીટિંગથી નહીં એને પ્રેક્ટિકલ હમજાવીને કે જો ભાઈ તમારી જ્ઞત ન આ દીકરો કે આ દીકરી જો શિક્ષણમાં આટલું બધું આગળ લીધું જોને પચાસ હજાર રૂપિયા એકાઉન્ટમાં આવ્યા તો તમે જો તમારા દીકરાને આવી રીતે ભણાવવા ઈચ્છો મારી સ્કૂલમાં મોકલો. શાળામાં મોકલો આવી રીતે જ ગવર્મેન્ટની એક પહેલ છે આર ટી ઈ તમ એના વિશે
ના એટલો બધો ખ્યાલ નથી મને હા એટલો બધો ખ્યાલ નથી. તમે માહિતી આપો થોડી.
કે મે તમને કીધું હતું એ પ્રમાણે બાળકનો હક છે. અને ઈ ગવર્મેન્ટ માટે સરકારે અને એના કર્મચારીઓ અધિકારીઓ એને અપાવવાનો છે. બાળકને તું બિચારાને. ખ્યાલ નથી કે મારો શિક્ષણનો હક છે. આ એને અપાવામાં મ આર ટી અંતર્ગત એને હક અપાવવાની જવાબદારી શિક્ષકોની આચાર્યોની સરકારી અમલદારોની છે.
અચ્છા અચ્છા ચા પણ એક બીજું કેવાનું છે કે અત્યારે જેટલા ગવર્મેન્ટ શિક ક્ષકો છે એના બાળકો બધા પ્રાઈવેટમાં ભણે છે આનું કારણ કારણ કે
ખબર હોય હા.
કે તર જો ગવર્મેન્ટ સ્કૂલમાં પોતાના બાળકો ભણે તો અત્યારે ગવર્મેન્ટ સ્કૂલ પ્રાાઈવેટની બરોબર આવી જાય. એજ્યુકેશન એ વધે અત્યારે પ્રાઈવેટમાં બધા ફી દઈને ભણે છે. જ્યારે આપણી સરકાર ફ્રી માં ભણાવે છે, તો કોઈ ભણવા તૈયાર નથી શિક્ષકો આગળ અમુક પછી લોકો વર્ક લઈ લે છે, કોમ્પ્યુટર વર્ક કરો આ કરો આ કરો કારણ કે, બાળકોની સંખ્યા જ નથી થતી પ્લસ ઈ છે. બીજું છે. કે પ્રાાઈવેટમાં શિક્ષકો ટ્યુશન ના હિસાબે ભણાવે છે, કે ભાઈ આ બાળક આવશે તો મારે ટ્યુશન નો વિદ્યાર્થી વધી જશે. એટલે પ્રાઈવેટમાં તો ફી ટ્યુશનમાં દેવાની અને સ્કૂલ માંય દેવાની એટલે, પેરેન્ટ્સને આ રીતે ખુબ વધારાના ખર્ચા વધી જાય છે. ત્યારે ગવર્મેન્ટમાં સરકાર ઘણું બધું કરે છે. તો કોઈ વાલીઓ મુકવા તૈયાર નથી. વચ્ચે ઈંગ્લિશ મીડિયમ ની સ્કૂલો બનાવ કેતા હતા. સરકાર આપડી કે ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો શરૂ થશે, શરૂ થશે, શરૂ થશે હજી સુધી એક સ્કૂલો ચાલુ નથી કરી. ગવર્મેન્ટ ની એમાંય વિદ્યાર્થીઓ વધી જાય કે જે અત્યારે પૈસા દઈને પ્રાથ પ્ર જાય છે પ્રાઈવેટમાં. તો ગવર્મેન્ટમાં ભણે તો કેટલો ફાયદો રે સરકાર ને ને વાલીઓને બધા
હા મૂળ છે. જે અમે વાત કરીએ કે ભારતમાં વર્ષોથી અંગ્રેજી નો ક્રેઝ છે. અંગ્રેજી આવડતું નથી એ આગળના યુગમાં અથવા અત્યારે પણ અભણ કેવાય છે. આઉટ ઓફ ગુજરાત તમે
હમ.
નીકળશો ને તો અંગ્રેજી લોકો સમમજ પણ ગુજરાતી સમમજશે જ નહી. બરોબર એટલે અંગ્રેજી માધ્યમનું મહત્ત્વ ખૂબ છે. અને આપે કીધું એમ સરકાર જો. આમાં કઈ આગળ વધે સરકારી ઇંગલિશ સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો શરૂઆત કરે, તો બાળકને ભવિષ્યમાં ઓધું રહે. પ્લસ પોઈન્ટ રહે ફાયદો રહે.
પ્લસ પોઈન્ટ ફાઈ દોરે અને શું થાય બધા લાભ તો સરકાર આપે જ છે. અમે સર આવ અને હ અને સરકાર બધા લાભ સમજ કારણ કે આપડા દેશ બીજે બધી ઇંગ્લિશ ની ખુબ માંગ છે. એમ કારણ કે હા અહિયાં જ આપણેે છે પણ ઓછી છે. કારણ કે એમાં એવું છે કે કોઈ પી ણી વાલીને ઈંગ્લિશ ન આવડે. એટલે એ લોકો કઈ આપણને ઇંગ્લિશ મેમ કે. ઇંગ્લિશ થોડું ગુજરાતી મીડિયમાં બેસી જા. પણ અત્યારે ઇંગ્લિશ ની માંગ છે તો વાલીઓ જે જાગૃત છે એ તો જાગૃત જ છે બાકીના વાલીઓને આપણે જાગૃત કરવાના છે. કે કેટલું અંગ્રે જી માધ્યમ નું મહત્વ છે. તમે જાણ તમે નથી આવડતા પણ તમારા છોકરાઓ પ્રત્યે તમે થોડુંક ધ્યાન દિયો તો એ આગળ વધશે
અચ્છા
તમારું શું કેવું છે આમાં
બઉ, બહ, તમે એકદમ ખરી વાત કરેલી છે અને આની ખુબ જ જરૂરિયાત છે ઇંગ્લિશ મીડિમની સ્કૂલોની જરિયાત ખૂબ છે બીજ કે અત્યારે એક બીજો પ્રશ્ન એવો સરકારી સ્કૂલોમાં છે છે નામાંકન
હા હલો
તો એમાં
હા, હા
સંખ્યા ફુલ થાય છો સંખ્યા હો માંકનય જો આ આ રીતના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સર પ્રયાસ કરે તો એવી રીતે એવું છે કે ગવર્મેન્ટમાં છકરાણ ભળવા આવતા જ નથી, એટલે એડમિશન લેતા નથી, આવતા નથી એટલે આવે છે પણ એડમિશન લેતા નથી
એડમિશન નથી લેતા હા
મા બાપ ગરીબ વર્તમ બાપ હોય એ લોકો જ એને ત્યાં ગોર ગવર્મેન્ટ સ્કૂલમાં છે થોડોક પણ અમીર છોકરો પિસાડો છે છોકરો હોય તો એના મા બાપ એને અ ગવર્મેન્ટ નથી હા પ્રવેટ મકે છે ખરેખર એક પ્રકારનું ખૂડું છે કે ભાઈ છે ને
પ્રઇવેટને બહુ ચાલે છે
ગવર્મેન્ટ કૂલ સ્કૂલ હારી જ હોય હવે પ્રાઇવેટ ટક પ જોઈએ એનું શિક્ષણ પણ હારુ હોવું જોઈએ એવું હોય છે સારું હોવું જોઈએ પણ હવે આમાં એવું છે કે ગવર્મેન્ટ અને જે તે વિદ્યાર્થીના મા બાપની જાગૃતિ વહેલી તકે આવે એવો બધા એ પ્રયાસ કરવો જોઈએ રાજકી નેતા હોય, શિક્ષણ મંત્રી, હોય કેબિનેટ મંત્રીઓ એ ફક્ત પરિપત્ર આપે એટલું નહી ખરેખર શું થયું છે એના ઉપર.
એને અમલમાં લેવું જોઈએ, હા કે અમલમાં લેવું જોઈ કે પરિપત્ર ની સાથે કે આ, અમલીકરણ ચાલુ કરો તો જ આગળ વધે, નતર ગવર્મેન્ટ સ્કૂલ સરસ છે. પ પેલા કેવાય ને કે પેલા બધા ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણતા, હવે પ્રાાઈવેટ થઈ, પ્રાાઈવેટ થઈ એટલે ગવર્મેન્ટ ન શિક્ષણમાં કોઈ જતું નથી, અને પેલું થઈ જાય છે એવું છે.
ઓકે તો આજે આપડે આ વાત અહીં પૂરી કરીએ છીએ આપણો શિક્ષણનો વિષય.
હા તમારી સાથે વાત કરી ખુબ આનંદ થયો, આવજો જય શ્રી કૃષ્ણ.
જેસી ગ આવજો.